હા આવે તો અવાજ.
હા આવે.
હા અત્યારે કોણ આઈવા.
હા હા શું કરો તમે.
કઈ ન
હ આઈું કે કોલલેટરવું કઈ
નઈ એવું તો કઈ નહ આવું છે
હા હા એટલે આજે સાત તારીખે રાઉન્ડ પડવાનો એમ ક્યાંતો હતો એટલે એટલા વરસાદના કારણે આજે પેલું હશે એટલે
હા મેં જોયું પણ કઈ આવેલું નહી મને જીમેલ પર
હા હા એટલે ફોન જ આવશે એમ સર તો અમને કાલે બી એવું જ ક કરતા હતા એમ કે ફોન જ કરવાના છે એમ
હા આજે તો રજા ત્યાં હોય ને તમારી
હા હાજર રજા પ અમને
હમ
હા પાછજે પાણી બધી જગ્યા ભરાઈ ગેલા ને એટલે અમે અડધે નીકળી ગયા પછી સર ન ફ ફ આવ્યો કે વલસા નહી આવતા કેમ કે ટ્રેન ને બસ ને બધું કેન્સલ થઈ ગયું આજે
હા
હા શું કરો તમે
કઈ નહી
હા લઈટ
તો તમે ટ્રેનમાં જાય કે
હા હા ટ્રેનમાં જાય હા ટ્રેન માં જઈ બસ વાળું તો બહુ લાંબુ પડી જાય અમને કેમ કે બસ માં એક બે કલાક લાગે ટ્રેનમાં દસ મિનિટમાં પોહોંચી જવય
એવું કે
હા તમારું રવાનું કા
ખેરગામ
એરગામ હા
હ
પેગમાં કઈ જગે
આ ચાર રસ્તા પેલા આવી જાય
એવું કે હા હા બરોબરર કઈ નહી તમે શું કરો પછી
અ જોઈએ મેં પૂછતી હતી એ એના પણ આપણે કોલેજ ના પેપર આવતા હ ને
હા
કેટલા આવે ટોટલ પેપર એના કેટલા આવે
પગ એટલે એક્ઝામ કે એક્ઝામ ની વાત કરે
હા
એક્ઝામમાં તો બધા પેલા સેમમાં તો ચાર પેપર આવે
ચાર પેપર આવે
હ પછી બીજા સમા બ એટલા જ આવે અને હમ તીજામમાં બેચ પેપર છે કેમકે સબમિશન વધારે આવે લખવા લખવાના માટે
હા હા
ટીસીને એવું બધું લખવાનું છે ને વધારે આવે
હા એ કેટલા મત ના પેપર આવે
હા પેપર પચાસ માર્ક્સ નહી બસ સોરી સોરી સીતેર માર્ક્સ સિતેર માર્ક્સ હા એટલે બે પેપર સિત્તેર માર્ક્સ ના બે પેપર બત્રીસ માર્ક ના એવું એટલે પેલા સેમ માં ચાર પેપર આવે એટલે એમાંથી ફસ્ટ પેપર અ ને લાસ્ટ પેપર તે સીતેર સીતેર માર્કનું અને બીજા બે વચ્ચે પેપર આવે તે પાત્રીસ પાંત્રીસ માર્ક્સ ના
હા પણ લખાણ લાંબો લખવો પડતું હે ને
હા લાબુ લખવું ખબર છે.
હા હા.
હમ્મ. આ બધાનો તો બધા નુ એવું આપણને હોય કે સંસ્કૃત નું અલગ એવું કઈ ને બધા બીએડમાં તો બધા સાથે જ હોય
હા.
હ એટલે અમે પેલા પેલા ગએલા કે અમને એમ ખ્યાલ નઈ કેને એટલે બધા નુ અલગ અલગ આવતું હો સાયન્સ ને આર્ટસ પેલું કોમર્સ ને એવું અમને લાગતું હતું અને એવું કઈ નહી હોય. બધા નુ સાથે જઈ પછી સેમ પછી અ તોમાં આપણે આપો મેથર ના સબ્જેક્ટ ભણવાનો આવે સંસ્કૃત ને પછી બીજો સબ્જેક્ટ ગુજરાતી તેનો એક પેપર આવે
હા.
તે પાંત્રીસ પાંત્રીસ માર્ક્સ ના
હ તો આપડે એમ એમ મિનિમમ કેટલા પેજ ભરવું પડે એમ
મિનિમમ એક સવાલ ના તેર માર્ક્સ આવે મિનિમમ સાત આઠ ભરવા પડે
હા એટલે આપડા કોલેજ એમ એમાં કરે તેવું જ
હા એવું જ દસ માર્ક્સમાં આવે પણ હા ઓલ્ડ પેપર છે
હા તો કઈ નહિ મૂકી રાખજે પછી મને આ
હા હા ઓકે ઓકે હ નહી નહી સોરી કદાચ છે ને અ સિલેબસ બદલાવાનો છે કેમ કે ત્રણ વર્ષે બીએડનો સિલેબસ બદલાવે ને તો મેમ લોકો કેતા છે કે હવે સિલેબસ બદલાવાનો છે બીએડ નો
હા હા.
હા એટલે બદલાવાનો છે એમ કે આ કદાચ બધી પેટર્ન બી બદલાવાની છે એમ કે એક્ઝામ ની પેટમ પેલા જે સિત્તેરસ જે સિત્તેર જેમ ત્રીસ હતો ને તેમની જગ્યા એસી જેમ વીસ થવાનો છે એમ કેવા કરતા હતા. એટલે બીએડ નો ત્ર હ બીએડ ના ત્રણ વરસ પેલું થિયા કે નહી એટલે ના ના ત્રણ વરષ નઈ બે જ વર્ષ ત્રણ વરષ પછી બીએડ માં સિલેબસ અ બદલાય એમ એટલા માટે હ પછી તો બી ચાર વર્ષ નું થવાનું એમ બધા કે એટલે જે લોકો પણ ડાયરેક્ટ પેલું પછી બારમાં પછી કે એવું કઈ છે ને તો ચાર વર્ષ એવું એમ પ્લાની પી ટ્વેન્ટી ટ્વેન્ટી માં એવું નિયમ એ લોકો પાળવાના છે એમ કે એટલે કેટલા વરષથી વાત ચાલતી છે પણ નથી એમ કે હજી લાગુ પડયુ
હા કેમ કોલેજ વાળા બધું જ્યું અત્યારે જયું તેવું એ લોકો નુ કેમ કે, કોલેજમાં બી ચાર વર્ષ કન નાયખુ.
કોલેજમાં એલોકોને એક-એક વર્ષની ઈન્ટર્નશીપ ને? સ્કૂલમાં એ લોકો ને બી જ અ જવા મલે સારું ને એક્સપિરિયન્સ મલી જાય
હ પણ એલોક ના માટે પછી ત્રણ ચાર વર્ષની કોલેજ વાળા ને પાછું એમ કેય કે બી એડ એક જ વરસનુ
હા એ લોકોને એક જ વરસ ચાર વરસ જે, કોલેજ હોય ને તે ડાયરેક્ટ પછી બી. એ કરશે ને તે એક જ વર્ષનું.
હ
હમ, બઘુ સરખુ જ પડી રેય લાગે એવું-
પેલામાં વરસ વધારે તેમાં અમે- માં ઓછુ પડી ગેયુ અમણા સરખું જ થેઈ રેવાનુ, હા,
હમ, બી. એડ એમ કે જે લોકો ડાયરેક્ટ બારમાં પછી ઓલુ કોલેજ પછી કે, બારમાં પછી એવું કરે ને- તો તેલોકો ને બી. એડ ચાર વર્ષનુ એવું, એમ કેય આવવાનું છે એમ કેય, હ
ડીપ્લોમા ડિગ્રી કરે તે ટાઈપ-
હા, તે ટાઈપનું બધું સરખુ જ થે રેય વરી-
હ,
લખવાનું બો આવે બીજું કઈ ની બી. એડમાંને બધું કામ ઓલ, હ
આપડે, આપડું ટમ્પ પેપર બનાવે એવું કે પછી અલગ-
હા, ડમ્પ પેપર બનાવે તેવું જ જી. ટી. સી પણ એનથી વધારે લખવાનું. અ એટલે ક સબ્જેક્ટ ના પાંચમ, હ!
શોધવાનું કે આપડે- આપડે પેલુ ટમ્પ પેપર શોધે તેવું કરવાનું કે પછી કેવું કરવાનું.
ના, અ મા એલોકો ટોપિક આપી દેય ઈ. પી. સી આવે એટલે ટર્મ પેપર જેવું જ આવે. લખવાનું પણ, ઈ. પી. સી આવે તેલોકો એકસ પેલુમાં એક ઈ. પી. સી માં- પાંચ ટોટલ સબ્જેક્ટ હોય, એટલે ચિત્ર વાર્તા લીધી હોય. તેમાં અ આપણે ચિત્ર વાર્તા અ લખવાની એ પાંચ એટલે એક પેલું પર એક- ટોપિક પર આપણે વીસ, તીસ પાના ભર ભરવાના એટલે આપણે એવા એક ઈ. પી. સીમાં પાંચ ટોપિક આવે- એટલે આપણને એલોકો સ- ટાઈપના પેલું આપી દેય ટોપિક તેમાંથી આપણે જેટલા ચોઈસ પાંચ વસ્તુ લેવાનું કેની- તેમાં પુસ્તક સમીક્ષા આવે તો, પુસ્તક સમીક્ષા આપણે કોઈ બી પુસ્તક વાંચવાની- એટલે કોઈ બી એમ છે, માનવીની ભવાઈ છે તો, માનવીની ભવાઈના લેખક કોણ છે, તો પન્નાલાલ પટેલ તેને ભી. એકદમ ડીપ ટુ ડીપ માહિતી એમ આપવાની એટલે આપડે તો, બધું તો, ચેટ જીપીટી ને જ પુછયે અને તેમ, એતે તેટાઈપનું બધું પુસ્તક સમીક્ષા પુસ્તકની સમીક્ષા કરવાની આવ પછી, ફિલ્મ સમીક્ષા એટલે કે- કોઈ પિક્ચર જોયું ઓય તેમાં ડાયરેક્ટણ કોણ છે, આ પેલો કોણ છે, એ રીતે બધું આખું લખવાનું આવે-
હ,
હ, પચિત્ર વાર્તા પછી કોઈ બી કાર્ટૂનની ચિત્ર હોય તેના પરથી વાર્તા બનાવાનું- એ બધું આમાં ઈ. પી. સી માં લખવાનું આવે પેલા સેમમાં તો એટલું જ આવે- પછી, બીજા સેમ અ સેમમાં બીજું અલગથી આવે-
હ,
હ, અને અમણે અમારુ, અમારા સે ઈ. પી. સી એક પ્રોજેક્ટ ટી એલ એમ ને ફિલ્ડ વર્ક, ફિલ્ડ વર્ક, આવે તેમાં આપણે જે ટોપિક સિલેક્ટ- કરવાનો તે પછી ફિલ્ડ વર્ક- પર જાવાનું સ્કૂલ પર સ્કૂલમાં જ જઈ આવવાનું તે સારું પડે-
હ,
હ, આપણને મોકલાવે તેમાં બી લખવાનું આવે ફિલવર્કમાં પણ- તો એ લોકો કેજ દેય એટલે કઈ વાંધો નહીં આવે-
પછા, હરસુ કેતાતા આપણુ- બોલો, કેવું પેલુ ચાટબોર્ડ આવે તે પણ લેજવાનું કે?
શુ કે
પેલું ચાટ બોર્ડ આવે
હા તે તો આપડે પેલું મેક્રોને માઇક્રો ને એવું બધ આપણે ટ્રેનિંગને એવું પેલું કરવાય કે ને ત્યારે હમે- હો ન
હા
હા એટલે આપણે ત અમને- તો પેલા જશે તો થોડા દિવસ પે ચલાશે પછી નાલના લેસન આપવા પડશે પાંચ દસ મિનિટ ના એ તો એ લોકો જ આપણને ટ્રેનિંગ આપે આપણને પાટ બનાવાનું કે એ લોકો આપણને ડેમો આપે ડેમો લેશન આપે તેના જેવું જ આપડે આપણા સબ્જેક્ટમાં પાંચ દસ મિનિટ ભણાવવાનું એમ
હા
આપડા કોઈ પણ મન મરજી નું કોઈ પણ સાત છ સાતમાં આઠ માંથી કોઈ બી લેવાનું સંસ્કૃત નું એક કાવ્ય એટલે કાવ્ય ગદ્ય અથવા પદ્ય એ લઈને પછી ભણાવવાનું ન. એટલે એ લોકો આપણને બધું ટ્રીકામ શીખવાય છે એ લોકો બધું જેટલી સ્કીલ આવે ને એ બધે એ લોકો શીખવા જ ડેમોલેશન આપે જ તેનો આધારે આપણે જે દિવસ ફિક્સ હોય ને આપડ તે દિવસે આપડણે પાંચ દસ મિનિટ પછી દિવાળી પછી મેટલે તમને છૂટા પાઠ આપે એટલે સ્કૂલમાં પાંત્રીસ પાઠ આપવા પાંત્રીસ મિનિટ ના પાઠ આપવાના એમ
હા
સ્કૂલમાં જઈને
એટલે પેલા વર્ષમાં બી જવું પડે કે સ્કૂલ માં?
હા પેલા વર્સમાં પણ જવું પડે એ તો ખાલી દસ દિવસ દસ દિવસ ને જ આવે. દસ દિવસ હા એમાં તો એ લોકો ના એમાં તો એ લોકો કોનું જ આવે કે નહી તેમાં એ લોકો જોવા આવે કે ને એટલે એ લોકોને જ બીજા મળે જ પોતે ચોઈસ કરવાની આવે સ્કૂલ.
આપડે પેલી બીલીમોરા બાજુ કે પછી આ બાજુ બી આપે એમ
નઈ આપ્યા મે વલસાડમાં જ લીધી ને વલસાડમાં એ લોકોને આવી શકે ને તેવી જગ્યા પર લેવાનું. તારું ખેરગામ છે તો ખેરગામમાં ચાર છોકરીઓ હોવી જોઈએ ને મેમ લોકોને પૂછવા પડે આ સ્કૂલ ચાલે એટલે ચારા સાથે ચાર છોકરી સ્કૂલમાં ચાર થી પાંચ છોકરીઓ હોવી જોઈએ એમ. તો તારું સંસ્કૃત ને ગુજરાતી છે તો તારી સાથે બીજી બે ત્રણ છોકરી સંસ્કૃત ને ગુજરાતી વાળી એટલે અમારામાં છે એવા પણ એમ નહી હોય શક પણ ચાલી જાય એમ તો ન જોય તો એમ એટલે બીજા અલગ અલ સબ્જેક્ટમાં જોઈ મેથસ સાયન્સ વાળાને એવા
ન અમારે અમારી બાજુ તમે એમ બી કોલેજ બી એકલી ચાલતી હતી.
હા હા બરોબર એટલે એવી રીતે એમ આપે એટલે એ લોકોને બધી ટ્રેનિંગ તો કહી દે બધ ને કૌશલ્ય એ લોકો જ બધા શીખવે એના આધારે આપડે કરવાનું એટલે આપણામાં ભૂલ ને એવ બધું લખાય છે બધા લખે આપડે પછી ટ્રેનિંગ આપડે એમ થોડી કરે.
હા
એટલે હમણા અમે સ્વામી વિવેકાનંદ આપી દઈ બધાના સ્ ફાયદા આપી જ દઈ જેવું પણ હ તેવું બધાને એ પ્લસ જ આપે હા કે આપે પણ ને તો આપડણે ખોટો નહી માનવા અને આપડે સારા સારું જ કે એ આપડી જેટલી ભૂલો હોય ને તે લોકો બધી કેય.
હા
અમુક તો નિ હોય તો હ કે એ મૂકે એમ એ લોકોને એમ જેવું દેખાય તો એ પ્રમાણે
હા હા
હમ એટલે એટલે ગ્રેટ ને એવ આપે છેલ્ પેલા પેલા પણ એ બધું આપ આપ પર એ થોડી આપણા ઇન્ટરવ્યુમાં એવું બધું માંગીએ એટલે એટલે એમાં ટેન્શન નહી લેવાનું બી ગ આપે સિગરેટ બી આપે પણ આપડા સારા સારું જ આપે પછ છેલ્લા દિવસે બધા ને એ જ આપે સરખું જ આપે હમ
આમ તો રિઝલ્ટમાં તો તો ખાલી આપડે એક્ઝામ નું હોય તે જ લખી દીજું
હા એ બધું કઈને જે કોલેજ તરફ થી માર્ક્સ આપે ને તો ફૂલ જ આપી દે ભલે તો અમે સારું ભણય્યું કે નહી ભણ્યું જે પહેલા પાઠ હોય સાત મિનિટ ના પાઠ તેમાં દસ માર્ક છે તો અમને ફૂલ દસ માર્થી દસ આપી જ દઈ એ બધા ના જે માર્ક્સ છે કોલેજ માંથી જે આપવાના હોય ને એ લોકો ફૂલ આપી જ દે એટ એનું ટેન્શન નહી લાવવાનું આપડે ખાલી યુનિવર્સિટીમાં જ મહેનત કરવાની
હા
હમ એ લોકો આપી જ એ લોકો ખાલી એમ બીવડાવી જ કેમ કે આપણે શીખી તો બીડે તો શીખીએ કે નહી એમ કરીને
હા
એટલા માટે મે પણ જી સાહેબ તમે ફોર્મ ભર્યું કે ન જી સાહેબ
હા ભરેલું છે
હા મેં પણ ભરેલું છે પહેલી વાર મેં પણ આપવાની છું
નહી મેં એક વાર યુજીસી ટની આપેલી ગયા વર્ષે ને પછી જીસેટ આપેલી હતી
કેટલી ક હું તૈયારી કરતી છું એમ
એ મ સલો સરપ ખા જ બે
હા એવું બરાબર પેલું હિન્દી માં પૂછ છે અને એઇજીી સિમેન્ટ
હ
હા બરોબર એ કોમ્પ્યુટર બેઝ કઈ હોય ને
પેલું હિન્દી માં પૂછે ને કોમ્પ્યુટર બેઝ પર હોય ને આ વર્ પાછું આપડા જે પેલા પેલો જે પેપર હોય ને પેલું પેપર ગુજરાતી માં હોય ને પેલું તો એમી આપડું સંસ્કૃત જ હોઈએ એમ ના ઓફલાઈન હોયમ બીજું કઈ નઈ
મને એમ તૈયારી વગર આપવાનું એમ સારું નહ જાગે એટલે આઈપી જ એટલે આ વખતે જરા ટાઈમ મળે તો આ બી ટાઈમ તો નથી મળે કેમ કે અમે સ્કૂલ